મારવાજ આવેશે. તમારા પાસે રોયલ એન્ફિલ્ડ ની ગાડી છે એના માટે આપડે કઈ જણઓ
હા આપડી રોયલ એન્ફીડ સ્લન્ડર બાઈક છે
હા
હા એ એ સૌથી એમ સારામાં સારી ગ બાઈકમાં આવે છે કારણ કે એ પહાડમાં આપણેે ગાડી લઈએ એમ થી ચડી જાય છે ગિયર તરત તરત બદલવામાં બદલવા પડતા નથી અને ગાડીનું પરફોર્મન્સ સૌથી સારામાં સારું છે
હા અને એમની એવરેજ
એવરેજ એક લીટર પેટ્રોલમાં કઈ ચાલીસ જે કિલોમીટર કે છે.
હા
હા એવું છે એમ
તો રોયલ એફિલ્ડની ઘણી બધી બાઈક છે કે જે સારો પર્ફોર્મન્સ કરે છે.
હા પણ આમ સ્ટાન્ડર્ડ આપણ જે કેમ સારામાં સારું લાગ્યું બાઈક રોયલ એનફિલ્ડ ની
એઈવી હન્ટર છે જીટી છે એ ઘણી બધી બાઈક છે રોયલ એનફિલ્ડની
પહેલાં મારી ક્લાસિક હતું રોયલ એન્ફિલ્ડનું
હા.
હા, તે પછી બદલીને હું સ્ટાન્ડર્ડ લીધે, તો સ્ટાન્ડર્ડમાં કઈ અલગ જ ફીલિંગ આવે છે. આપડે કે પડમાં બડ વસ્તુમ આવી કમફર્ટેબલ અને એનું એનું સ્ટેરિંગ હને થોડુંક એસી ઉપર જાય પછી કાપતું નથી. તે ક્લાસિક હોય ને તો એનું સ્ટેરિંગ કાપે છે થોડું થોડું.
હા.
હા એવું છે.
આવી હન્ટર માં છે, જી ટી માં છે એમાં બી એવ થાય છે?
હા, એવું જી ટીમાં નથી થતું. જેટી માં એક થોડી ઓછી જ ચલાવી છે પણ સ્ટાન્ડર્ડ એમ બે ત્રણ વર્ષથી ચલાવું છું. મે એક વર્ષ મે એ સ્ટાડાર્ડ ને મેં બાવીસ હજાર જેવા કિલોમીટર એક વર્ષમાં ફેરવી હકુ.
હા એમને આપડે જી ટી કેટલા, તમાર પા સ્ટાન્ડડ છે કેટલા સી સી છે?
એ સાડી ત્રણસો.
એમાં બે મોડલ આવે ને સાડી પાંચસો મોડલ બી આવેને?
હા પાંચસો આવે પાંચસો સી સી નું.
હા અને જી ટી માં?
જી ટી માં એ છસો પચાસ કેવું છે અહી. છસો પચાસ સી સીની એવા હા, હંન્ટરમાં આપણને થોડું નોલેજ નથી. તમે કઈ, હા.
આ બધા સ્ટાન્ડર્ડ છે એ સેફ નથી આવતી ને એ?
ના હા એ ઈ કીક સ્ટાર્ટ જ આવે છે. એમાં બાર કિ લોની હેવી ક્રેંગ હોય છે એટલા માટે આપણને ચાલવામાં થોડુંક સેફ એમ મને એ ગાડી તરત એમ નવાય તરત પડી જ નથી જતી કેમ કારણ કે એનું વજન વધારે હોય છે.
હા એમ તો જી ટી ના ભી વજન તો વધારે હોય છે.
હા. જી ટી કઈ પણ જી ટી એમ બાઈક ચાલે એવી છે.
મજી લુકમાં બી ગમ્યું અને પેલે થી બુલેટ એમ ચાલતું કંપની સારી છે.
હા એમ રોયલ એનફિલ્ડ ના પેન પેનફલો એમ વધારે છે? તેમાં સ્ટાન્ડર્ડ ના વધારે છે.
હા હમણાં લોકો ક્લાસિક અને સ્ટાન્ડર્ડ લેતા છે.
એમની ઘણા બવ બવ જ વધારે માત્રામાં જોવા મળે છે ફેન્સ.
હા. એક સ્ટાન્ડર્ડ પેલા હમને બે હાજાર પચીસ ની વાત કરીએ ની બે હાજર ચોવીસ હુ ચોવીસ માં આખ મોડલ બંધ થઈ ગયું હતું. કારણ કે લોકો વધારે માં લેવા લાગ્યા હતા એ રોયલન્ડડ રોયલ એનફીલ્ડ એ મોડલ બંધ કરી નાખ્યું.
હા એની જગ્યા બી એસ સેવન આવ્યું છે.
હા એ તો મને આપણને મને તો લુકમાં જ નથી ગમતું કમ્ફર્ટેબલ બાઈક છે એ પણ. લુક નથી જતો હવે કમ્ફર્ટેબલ અને સારી રીતે એમ એવરેજ બધું એમ કરતું છે. હવે આ બી બરાબર હતું જી કમ્ફર્ટેબલ ના હતી કે બાઈક પણ અમ સારી હતી. સ્ટાન્ડર્ડ બાઈક સૌથી બેસ્ટ મને લાગે છે અવર સુધીમાં ગાડી બનાવવામાં રોયલ રીલ.
હહ એ. રોયલ એફિલ્ડની સ્ટાન્ડર્ડમાં જે અત્યારે બી એસ સેવન છે. એમાં ઈ ગાડીને સરીફ તો કરી દેવામાં આયુ હશે ને?
હા એવું જ છે કાઈ.
હા એ પેલાના સમયમાં કી સ્ટાર્ટ હતી ને એ ગાડી મસ્ત હતી અત્યારે તો બોવ. સારી છે એ બીએ સેવન બી સારી છે લેકિન અ બટ. આપડે પેલા હતી એના બરાબરીમાં નહી આવી શકી.
હહ ના આપડે કેમ પેલી ક્લાસીક હતી તેનું પાછલું ટાયર મોટું આવે. આ સ્ટાન્ડર્ડમાં થોડું સેજ ટાયર નાલુ આવે નાનું આવે આમ પટલું.
હહ એ
હહ એ થોડો ફેરફાર છે પણ લોકો મોડી ફાઈ કરી જ દે હે શાઈલેશન લાખી દે હે એ પણ બુલેટમાં નુક નુકસાનકારક છે એના લીધે પ્રદુષણ બી થાય શકે. એ રોયલ ફેનીલ જે થોડીક ખામી છે.
હા એ તો સરકારની માન્યની બહાર છે.
હા એના વિશે સરકાર થોડાક અ વધારે પબલા પગલા લેવા ભ ભરવા પડે છે.
અહીં એનો મેમો છે ઈ વધારે કરી દેવો જોઈએ.
હા તો પણ તો પણ લોકો કરવાના શોખ તો કરશે જ થોડો મેમો એટલે ઈના માટે કાઈ અલગ જ. કરવા પડે. એ બાઈક જ બંધ કરાઈ દે ઈ પણ લોકો તો પણ માને નહીં. ફેન ફોલોઈંગ વધારે છે એની એટલે.
અને ઈ તો ફેન્સ તો રેવાના જ છે ઈ કેમ કે એજ સ્ટાન્ડર્ડ જ એવી વસ્તુ જ એવી છે નામે સ્ટાન્ડર્ડ છે તો પછી
હમ એ સ્ટાન્ડર્ડ નામ હિસાબે બાઈક સ્ટાન્ડર્ડમાં આવે છે. એને લોકો બધા લોકો વાપરે છે. ખાસ કરીને આહીર, રબારી લોકો વધારે વાપરે છે.
હા એ અત્યારે તો ઘણા સમાજમાં જોવા મળ છે. કોઈ બી સમાજ પર અત્યારે તો સ્ટાન્ડર્ડ ને અત્યારે જો એ બીએસ ફોર છે, બીએસ થ્રી, બીએસ સિક્સ એની જે કિંમત છે અત્યારે નવી લાવા જાય એની બી એટલી કિંમત નથી.
હહ પેલા એક પંચાણુંમાં બે સ્ટાન્ડર્ડ મલતી હતી મેં લીધી હતી ત્યારે.
હહ
અને હવે તો તે જ ગાય બંધ થઈ ગઈ તો પણ એ એક પંચાણું જ ઉપર સે એટલે બે ત્રીસ જેવી માં તો જૂની વેચાય સે. તે પણ બે હજાર વીસની હહ બે હજાર વીસનું મોડલ ને એવું.
હહ એજ ને અત્યારે તો બીએસ સેવન અ બે બે પચાસ જેટલો ભાવ ચાલે છે.
હા
બટ તોબી એ બધા બીએસ સિક્સ, બીએસ થ્રી, બીએસ ફોર બીએસ ફોર એજ ચૂસ કરે છે.
હહ હમણાં મારે કાકા જ લાવ્યો ક્લાસિક જ હતી એની પર પેલા હમણાં હમણાં એને સ્થાંડલ લીધું.
હહ
એ એમ કેછ કેવા માંગે છે કે ક્લાસિકલ સ્ટાન્ડર્ડ બેસ્ટ છે કારણ કે એમાં અંતર કાપવામાં બી મજા આવે છે. અને હાયભા વાઈબ હાથમાં વાયબે થતું નથી.
હા પેલા બીસ બસ ફોર માં ડિસ્ બ્રેક નઈ આવતી હતીને સ્ટાન્ડડમાં
હા સ્ટાન્ડર્ડ મને હતી બી એ સિક્સમાં સ્ટાન્ડ આવી ગઈ છે. બે હાજાર ઓગણીસ થી ડિસ્બ્રેક આવે છે.
હા એના કારણે ગાડી વધારે સક્ક્ષસ છે.
હા. કારણ કે આપણે થોડુંક ઉભર્યાવામાં તકલીફ પડતી હતી આગલી બ્રેકને કારણે.
હા.
હવે એ બીએસ બ્રેક આવી છે એટલે તદ જાય છે. હા એ કારણે હવે સારું છે.
પણ એ એ જે બેસ્ટ સિક્સ છે ને એ કંપની વારે બંધ કરી ન જોતી તી એ સેવન ન કાઢ જો દીી.
હા બીએસ સિક્સ જ ને તો હજુ ચાલ અને રોયલ એનફિલ્ડ સોરૂ હજુ ઉપર આવતે. અને સૌથી ગુજરાતમાં સૌથી બેસ્ટ ગાડી હતી. તો રોયલ એનફિલ્ડ ની બુલેટ સ્ટાન્ડર્.
હ અહી અમારી નજરમાં બી એજ છે. બેસ્ટ બાઇક એમ કે તો રોયલ એન્ફિ સ્ટાન્ડર્ડ.
હા, તમે લેવા માંગો છો?
હા માર વિચાર છે એ લેવાનો.
હા લઈ લેઓ કે સૌથી સારામાં સારી બાઈક તમે લેવો પછી યાદ કરશો મને.
હ તો આપડે મળીયે એક દિવસ કેવો તમે બતાવો કોઈ જગ્યા હોય સ્ટાન્ડર્ડ.
હા મારી તમે પેલા ચલાઈ જો પેલા મારી સ્ટાન્ડ ચલાવી જો પછી તમે કેવ. સ્ટાન્ડર્ડ એમ સારામાં સારી બાઈક છે અને લોકો ર
હા એ તો સ્ટાન્ડર્ડ જ નામ જ એવું છે તો પછી. હલો. હલો. હલો. હલો. હલો. હલો. હલો.